મજા મજા તમે કયો કેમ છો તમે
બસ મને તો મજા છે હું વિચારતી હતી કે કંઈક આપણા તહેવારો જે છે ભારતના આપણા ગુજરાતના ખાસ કરીને એના વિશેે કઈક વાતચીત કરીએ જેમ કે અમારે તો અહીયા ગરબા બહુ વખણાય ગણપતિ નું સમજો આપણે કઈ ને અ ગણેશ ચતુર્થી એ બહુ વખણાતું હોય છે. હા
બેકગ્રાઉન્ડનું અવાજ આવે સીટીયું ના તમે
આ મેં કુકર માં ખીચડી વઘાઈરી ને તો ઈ
હા તો તમે એઈ તહેવાર વિશે થોડી ચર્ચા વિચારણા કરવા માંગશો?
હા ચોક્કસ તમે કીધું એ વાત સાચી છે અને એ બહાને આપ આપણી જૂની અ યાદગીરી છે એ પણ તાજી થઈ જશે કે તહેવારો છે એ ભારતમાં ખુબ જ એનું મહત્વ એટલું છે ને અ બારે મહિનાના તહેવારનું કે તમે વાત ના કરો એમ અને અત્યારે તો જોવા જઈ ને તો હમણાં જ સાતમ આઠમ નો તહેવાર આવવાનો છે શ્રાવણ મહિનાનો જે પવિત્ર શ્રાવણ માસ છે ભ ભગવાન મહાદેવ નો શિવજી નો કહીએ ને તો અને એ આખો મહિનો છે ને માણસો બધા શિવ ભગવાન ને જળ ચડાવશે અ દૂધ ચઢાવશે ભ ભગવાન ના દર્શન કરશે ને અમુક લોકો તો આખો પવિત્ર શ્રાવણ માસના એક ટાણા કરે છે તો ત્યારે અમારે તો અહી સાતમ આઠમ નોમ દસમ અગિયારસ અ એ વાતે આવે છે અને ત્યારે અમારે અહી મેળા પણ ભરાય છે કે જેમાં અલગ અલગ પ્રકારના ચકેડીઓ હોય કે અલગ અલગ પ્રકારના બધા અ હોય અને ત્યાં બધા માણસો ભેગા થાય અને પોત પોતાની રીતે ખાવાનું એન્જોય કરતા હોય. અને અમુક લોકો કહીએ ને તો પોતાના ઘરેથી નાસ્તો લઈ આવતા હોય. અને બધા ફરવા જાય મોજ મસ્તી કરે ને બધા વસ્તુઓ નવી નવી વેચાતી હોય અ બધું અલગ અલગ પ્રકારનું અને કેવા જઈ ને તો ઈ પછી જોવા જઈએ ને તો ગ ગણપતિ ભગવાન નો તહેવાર આવે.
કે ભાદરવા મહિનામાં ગણેશ ચોથ આવે અને ત્યારે છે ને ગણપતિજીને ઘરે બિરાજમાન કરાવે એમને અને જેમની જેવી ઈચ્છા હોય એ પ્રમાણે ત્રણ દિવસ કયો કે પાંચ દિવસ કયો કે સાત દિવસ કયો કે અગિયાર દિવસ ભગવાનને ઘરે સ્થાપના કરે ગણ પતિજીની અને રોજ ત્રણેય ટક તેમની પૂજા પાઠ કરે અને તેમને ભોગ ધરાવે અને જલસા કરેને મજા આવે આવી રીતના તો અમારે અહી ઘણા તહેવાર છે એ પછી દિવાળી આવે નોરતા આવે કે જે માતાજી ના નવ નોરતા નવ દુર્ગા ના નોર તા હોય અને બધી લેડીસો કેહેવાય ને કે ટ્રેડિશનલ ચણિયા ચોરી પેહેરી અને માતાજી ના ગરબા રમવા જાય અને ખુબ મોજ મસ્તી કરે ને જોઈ ને તો ઘણા બધા તહેવાર છે. તો તમે કઈક તમારી ત્યાં ના તહેવાર વખણાય કે એવું શું છે તો મને તમારો અનુભવ જરાક કેશો?
હા તમારી વાત બો સાચી છે ક્યાંક ને ક્યાંક હું તમારી વાતોથી સહેમત છું. તહેવાર એક એવું માન હોય છે મારા ખ્યાલથી કે પરિવાર જે છે ને ઈ ભેગો મળી અને સમય એમ આમ તો શું કે જનરલી અત્યારે ભાગદોડ ભરેલું જે સમય છે એમાં કોઈને ટાઈમ હોતો નથી પણ હું એવું વિચાર કરું છું કે તહેવાર ના દિવસે છુટ્ટી હોય
આઘી વય જા ને પણ સિટીયુ ગેસ ધીમું કર નાખ
એકબીજા એકબીજા બધા સાથે મળીને સમય વિતાવતા હોય ઓલું કેને તહેવાર જેમ કે હોળી છે તો હોળીના તહેવારમાં કેવું કે ભાઈ તમારે એકબીજા ઉપર રંગ લગાવો પિચકારી થી રમો આમ ખુશી નો માહોલ હોય એમ તમે આમ રિલેક્સ થઈ શકો છો. બાકી બધા ટેન્શન ભૂલી જાઓ કઈક નવી નવી પરંપરાઓ નવું નવું બધું તમને જાણવા અને જોવા મળે એમ તહેવારોમાં ઘણે જો ગુડી પડવો માનવામાં આવતો હોય છે આપડે એવું નથી હોતું પણ એ લોકો ના ગુડી પડવામાં એવું હોય કઈક લાકડી હોય કે કોણ જાણે હોય એની ઉપર લોટો બાંધે ને પછી સાડી પહેરાવે મતલબ અલગ અલગ જગ્યા ના અલગ અલગ તહેવારો હોય છે. જેમ ગરબાની ને રમઝટ ની વાત થઈ તો અમારે ત્યાં ગરબા બો વખણાય છે. અને એવા વખણાય કે લોકો ક્લબમાં રમવા માટે એટલા આતુર હોય રોજે રોજ નવે નવ દિવસ અલગ અલગ ચનિયા ચોલી ને કેને બીજું કપડા પહેરવાના તૈયાર થાવાનું ભાડેથી માંડી એટલો સાજ શણગાર છોકરીઓ અને બધી મહિલાઓ કરતી હોય તમને જોઈને એમ આશ્ચર્યચકિત થાય કે ભઈ આવાં આવાં આવાં કપડાં આવી સ્ટાઇલ એમાંય હવે તો શું છે કે લોકો વેસ્ટર્ન કલ્ચર ઉપર વધારે ફોકસ કરવા મંયડા છે. એટલે શું થાય કે તહેવાર છે ને એનું નામ છે. બાકી ફેશનશો માં તમે જતાં હોય ને જોતાં હોય ને તમને એવું એવું લાગતું હોય એમ પણ એ વસ્તુ ખોટી છે. સભ્યતા ન ભૂલવી જોઈએ આપડા તહેવાર મનાવો પણ સભ્યતાની સાથે એમ અ થોડાંક માન મર્યાદા જરૂરી હોય છે. જેમ તમે ગણપતિ ની વાત કરી તો અમારે પણ આયા ગણપતિ ના તહેવાર‌ એવા જ સરસ ઉજવાય પછી બેન્ડ બાજાથી સરસ ધામધૂમ થી સોસાયટી માં વિસર્જન થાય. ધામધૂમથી લઈ આવા માં આવે મતલબ અલગ અલગ ઉત્સાહ અને ઉમંગ હોય છે લોકોની અંદર તો તમને સૌથી વધુ કયો તહેવાર ગમે છે એના વિશે
મને તો તહેવારમાં તો બધા જ તહેવાર ગમે છે. બધા તહેવારની અલગ અલગ જ ખુશીઓ હોય છે. એટલે એવું નથી મને કે આ તહેવાર એકદમ મને બહુ જ ગમે એમ. મને ટોટલી તહેવાર બહુજ ગમે બહુજ ગમે છે પણ તમે જેમ કીધું એમ હોળી નું જોઈ ને તો અમારા અમારા મમ્મી ના ઘરની વાત કરું ને તો મારાં મમ્મી ને છે ને હોળી તહેવાર છે ને સાવ ના ગમે અને અમને ત્રણેય ભાઈબહેનને રમવા પણ ન દયે ઈ એમ કે તમારે રમવુ હોયને તો ઘર ની બહાર જ રહેજો ઘરમાં પોતે આગરીયો મારી અને આપને અંદર પણ નો આવવા દયે અને ત્યારે હોળી ના દિવસે રથયાત્રા કે એવું કાંઈક નીકળે ને ઓલા જન્માષ્ટમીની નું એનું ન એવું બધું રથયાત્ર યાત્રા નીકળતી હોય ને કે બધાં માણસો ગુલાલ લઈ ને શેરીમાં શેરી એ રમવા નીકળે ને બધાં શેરીઓને ઉડાડે તો આખાં જોવા ગયા ને તો આપડે આખાં ભરાઈ ગયા હોય. તો મારા મમ્મીને જરાય નો ગમે અમને રમવા પણ ન દયે અને જેવાં ભરાણા હોય ને એનથી તો ડબલ અમ આપણે માર ખાવો પડે. તો હું એવું મારું બાળપણનું એવું હતું અને અત્યારે તો શું કે હવે તો રમવા મળે છે પણ આપને ગમતું નથી રમવું કે ક્યાં એવાં ગુલાલ વાળું ભરાવું ને વરી ઘરે આવીને નાહવું ને એ કપડાં ધોવાને પર એ સાફસુફ થરુ થાવું ને બધું એટલે હવે શું કેવાય ને કે એવું ગમતું નથી બાકી તો તમે નોરતાંની વાત કરી ને કે બધું બહાર નું કલ્ચર આવી ગયું છે ટ્રેડિશનલ ફેશન શો જેવું. તો જોવાં જઈએ ને તો વિદેશમાં આપણું કલ્ચર આવે છે અને વિદેશનું કલ્ચર છે ને આપણાં ઈન્ડિયામાં આવે છે. ત્યાં વિદેશમાં મેં ઘણાં એવાં વિડીયોસ એવા જોયાં છે કે બધાં મહિલાઓ છે આપણાં અ ગુજરાત ની જેમ ચણિયાચોરી વ્યવસ્થિત રીતે ચૂંદડી ઓઢી અ આપડી જેમ બધાં આ ચૂડી ચાંદલા કરી તૈયાર થઈ એકદમ વ્યવસ્થિત રીતે અ ઈ લોકો અહીંયા માતાજીના ગરબા લેતા હોય છે જેમ કે કે મોટા સિટી માં આપડે અહિયાં તો ફેશન શો તમે કયોને વાત બરાબર છે ચણિયાઈ નો પેરાવાય અમુક તો બ્લાઉઝ હોય ને નીચે પેન્ટ પહેર્યું હોય ને ઈ ટાઈપનું બધા અલગ અલગ ફેશન શો કરીને ગરબા રમતા હોય અને અમુક જગ્યાએ તો ખાલી ગરબા કેવા ના જોઈ નાઈટ આઉટ કયો કે એવું બધું મોટા સિટી ટીમાં જોવા મળે છે. બાકી અમે નાની નાની હતી ત્યારે ગરબીમાં રેતી ત્યારે બહુ મજા આવતી કે રોજ રોજ અલગ અલગ નાસ્તો કરવામાં આવતો હોય મમી પપ્પા તેડવાં આવે રોજ રોજ અલગ ત્યારે ના મમી પપ્પા સાડયું નો પહેરવા દેતા પણ ગરબા મા રર્યા હોય તો યા એમ કે કે આજે આ કલરની સાડી પહેરવાની છે. અને સાંજ પડે એટલે આજુબાજુના કાકી ના ઘરે અ જોવા જઈએ કે તમારે આ કલરની સાડી છે તો મને આપો પહેરવાને એવું બધું બાકી ઈ બાળપણની મજા તો બધા તહેવારો અ ઉજવવાની ને માણવાની મજા તો કઈક અલગ જ હતી. તો તમે એક જરાક તમારું વિશે કેશો
હા તમારી વાત સાચી જેમ તમે વાત કરી ગરમીમાં રમવું ને રહેવું તો હવે એ કલ્ચર આઈ થિંક નીકળી ગયું છે નાના નાના ગામડા ઓમાંને એમાં છે બાકી મોટા મોટા શહેરો મા તો એ કલ્ચર જોવા જ નથી મળતું એવું કહી શકાય. શું છે છોકરાઓને કે છોકરીઓને એ નથી ખબર કે ગરબી શું છે એકચુલી માં ગરબા શું છે એ લોકોને તો ખાલી બસ ઠુમકા મારવા રમવું ઉછળકૂદ કરવું એ લોકો માટે એ વસ્તુ છે. પણ વાસ્તવિકતામાં ગરબા એક એવી વસ્તુ છે ને કે માતાજીની તમે આરાધના કરો છો રમો છો માતાજીની વચ્ચે ગરબી હોય માતાજીનું નાનું મંદિરયું હોય એની આજુબાજુમાં તમે માતાજીની આજુબાજુમાં એના પ્રદક્ષિણા ની સાથે ખુશી થી ગરબા રમો છો. અને તમે એ પણ જોજો કે જે ગરબા ગમે એટલી વાર રમે પણ ક્યારેય એનો થાક નથી લાગતો કેમકે ઈ જે આપડે કઈ ને થાય કે પગ દુખતા છતાં એ જે તાલ હોય જે ગીત વાગતા હોય ને પગ થરકતા હોય તો એમ ખુશી ખુશી થી એમ આપને મન થાય રમવાનું. ઈજ તો સાચું છે ને એમ કેવાય તત્વ કે ભાઈ આપણેે માતાજીની આરાધનામાં એવા લીન થઈ જાય ખુશી ખુશી એમ એમાં પણ હવે તો અલગ અલગ સ્ટાઈલો આવી ગઈ છે ને અલગ અલગ પ્રકારનું ઘણું બધું વર્ઝન મિક્સ કરી દેતા હોય છે લોકો એટલે ક્યાંક ને ક્યાંક અ તમને બધી વેરાયટી જોવા મળશે હોળી ધૂળેટી ની જો આપણે વાત કરીએ હોલિકા દહનની ને તો એ બધામાં પણ એવું જ કઈક જોવા મળે. કે ભાઈ પેલા બધી જગ્યાએ હોળી જે પ્રગટાવાની જે હોય આપડે એ બધે થાતી હવે ધીરે ધીરે કરીને એ પણ બહુ ઓછું થવા માંડ્યું છે લોકોને ઇન્ટરેસ્ટ નથી હોતો ખાસ કરીને લોકો પાસે સમય નથી હોતો. એટલા માટે એમાં કેવું હોય કે ઘણા એ એવા હોય કે જે કરતા હોય ને એના વચ્ચે આડા આવે આપણા લોકો સપોર્ટ, ના કરે પણ ટાંગ પેલા આવી જતા હોય, એવા લોકો પણ મેં જોયા છે. કે જે, કરશે નહી કામ, અને કરવા પણ દેશે નહી. તો એમાં તમારું, શું કેવું છે.
હા તમે કીધું એ વાત તો ચોક્કસ, સો ટકા સાચી છે. કે અમુક એવા, માણસો હોય જેને ગમેનહી. પોતે કરે નહી, ને કરવાય નો દે, કોક કરતું હોય ને સારું કામ કર્યું હોય ને તો એ બીજાના મોઢે અવગણના ગાસે, કે આવું કર્યું ને તેવું કર્યું. પણ જો જમવાનો પ્રોગ્રામ હોય, કે નાસ્તાનો એવો તમે પ્રોગ્રામ રાખોયો, હોય તો એ લોકો સાથે મળીને આખા ઘરના ખાવા તો પોહોચી જાય, સાથે સાથે બે ત્રણ દિવસનું ઘરે લેતા જાય. તો તમે કોક મહેનત કરે છે. એને કમસે તમે અ તે પ્રોત્સાહન ન આપો કે, તો તમે કમસે કમ કઈ બોલો તો નઈ. હું તો એવું કેવા માંગુ છું. બાકી તો અમારે પણ અહી એવું જ હોય છે. કે હોલી મોટા સિટીમાં અત્યારે હોળિયું, કા દહન કઈ નથી થતું. પણ અમારે અહીં થાય છે. કે નવા વહુ. વર ઘોડિયા હોય તે, ઘરચોડું પહેરીને જાશે ને. અ જે નાના બાળક હોય, એમની પેહલી હોળી હોય. તો એમને બેન્ડ બાજા કેવાયને કે, ઢોલ સાથે ઢોલ નગારા સાથે તે એમને ત્યા લઈ જાય, અને એના મામા મામા હોય એને પ્રદક્ષિણા ફેરવે ને અ, અ કેવાય ને ધાણી નેમ અમ કેવાય ને, ખજૂર ને એવું બધું અ તેમ હોલી હોળી કા દહનમાં અ દહન કરે ને, નારિયેલ વધેરે ને એની પ્રસાદી કરે. તો બધું આવું બધું અલગ અલગ તહેવારોનું, અમારે ત્યાં હોય છે. અને તમારા અહિયાંયા નુ તહેવારનું પણ જાણી ને ખુબ મજા આવી ને, બાળપણની યાદી તાઝા કરીને ખૂબ મજા આવી તો ચાલો આપણેે ફરી પાછા મળીએ, આવા જ કઈક નવા વિષય સાથે. તો તમારૉ ખુબ ખુબ આભાર.
બિલકુલ બિલકુલ ચલો, ફરી પાછા મળશું, ધન્યવાદ.